હેલ્લો
હા કેમ છો?
એકદમ મજામાં.
હા હું પણ મજામાં છું તો આજે આપણે ઓનલાઇન શોપિંગ વસિસ ઓફલાઇન શોપિંગ વિના ટોપિક ઉપર વાત કરીશું.
સારું
હા તો તમને સૌથી વધારે કયું પ્રિફર કરો છ? જો ઓનલાઈન શોપિંગ કરો છો કે ઓફલાઈન શોપિંગ કરવાનું વધુ ગમે છે?
હ એ હું ફ્રી હોઉવ તો મને ઓફલાઈન શોપિંગ કરવામાં મજા આવે કોઈ કંપની સાથે હોય તો બટ મારા પાસે બહ કામ હોય અને હું કોઈ એવી જગ્યા પર હોઉ જ્યાં મારા આજુબાજુ કોઈ શોપ નઈ તો હું ઓનલાઈન શોપિંગ પ્રેફર કરું. એટલે ડિપેન્ડ કરે છે.
હા અને ઓનલાઈન શોપિંગ આપણે કરીએ તો ઓનલાઈન શોપિંગમાં આપણો ટાઈમ પણ બચે છે અને કેવું કે આપણે ઘરે બેઠ રે બેઠા આપણે જે પણ વસ્તુ જોતી હોઈએ એ વસ તો આપણને એક જ ટાઈમે મળી જાય છે અને આપણે એક સાથે ઘણી બધી વસ્તુ મંગાવી શકીએ છીએ
એક્ઝેક્ટલી અને ઓનલાઈન શોપિંગમાં એડવાન્ટેજસ કેમ કે ઘરે બેઠા બેઠા તમે કેટલા બધા અલગ અલગ અ વેબસાઇટ પર ચેક આઉટ કરી શકો છો અને સેમ વસ્તુ બીજા બધા એપ્લિકેશન પર ચેક કરો તો તમે કમ્પેર કરીને જોઈ શકો જોકે ક્યાંની ક્વોલિટી સારી છે કયા પ્રાઇસમાં આપે છે રિવ્યુ કેવું છે ઘરે બેઠા બેઠા જ બધું મળી જાય છે અને તમને અલગ અલગ ટાઈપની વેરાઈટી બી મળે છે પ્રોડક્ટમાં
હા અને આપણે એ કમ્પેરિઝન પણ કરી શકીએ છીએ કે કઈ જગ્યાએ આપણને પ્રાઇઝમાં ડિસ્કાઉન્ટ મળે છે અને પછી જ્યાં આપણને ડિસ્ક કાઉન્ટ સારું એવું મળતું હોય ત્યાંથી આપણે ઓનલાઈન શોપિંગ કરી ઓનલાઈન શોપિંગ કરીએ છીએ
હુ સાચી વાત કેમકે ઓફલાઈન શોપિંગ કરવા જઈએ ને તો આવુ પોસિબલ તો છે પણ ઓફલાઈન શોપિંગમાં તમે દસ અલગ અલગ દુકાનમાં જઈને ધક્કા ના ખાઈ શકો અને એ તમે જાઓ બી તો કોઈ એક શોપમાં જઈને બધી વસ્તુ ખોલીને ચેક કરો જો બધું ફાાઈનલ કરો પછી પ્રાઈઝ પૂછો અને તમને નહી ગમતું હોય તો બીજા શોપમાં જવા પેલા તમને ભી ઇમ્પેક્ટસ થાય તો ઓકે ઈ કેસમાં ઓનલાઈન શોપિંગ બહુ સારું કેવાય
હા એ વાત સાચી છે તમારી કે એવુ કે ઓફલાઈન શોપિંગમાં આપણે દસ દુકાનમાં ફરવું પડે સાથે સાથે આપડો ટાઈમ પણ એટલો બગડે અને આપડે એવું કેવું કે વ્હીકલ લઈને જઈએ તો વ્હીકલમાં જે પેટ્રોલ ડીઝલ આપડે હોય એનું પણ ઘણો બધો ખર્ચો આવે છે અને આપણે લેવી હોય એક વસ્તુને આપળે ખર્ચો એની પાછળ આપળો વધી જાય છે
હુ એ તો છે બટ ઓનલાઈનમાં બી ડિસએડવાન્ટેજસ તો હોય છે હું એવું નહી કે કે ઓનલાઈન સારું નથી સારું જ હોય છે બટ કોઈ બી વસ્તુ હોય તો એનો ફાયદો હોય તો ગેરફાયદો બી હોય જ છે ને
હા થાય એવું ઘણી વાર કે આપણે ઓનલાઈન શોપિંગમાં કઈ વસ્તુ મંગાવીએ જેમ કે આપડે શૂઝ મંગાવ્યા હોય ઓનલાઈન શોપિંગમાં તો આપણને દેખાય કઈ અલગ ને જયારે ડિલેવરી આવે છે ત્યારે કઈક કલક સુઝ આવી જાય છે તો એ એક એનો ડિસએડવાન્ટેજ છે ઓનલાઈન શોપિંગમાં
હ અને કોલિટિક્સ સિવાય બીજું પન જોવા જઈએ ને તો આપળે ઈન્ડિયા માં રહીએ છીએ તો ઈન્ડિયામાં લોકો જનરલી દુકાનો ખોલીને બેસે જાય છે કેમ કે આપડા ત્યાં બહુ એજ્યુકેટેડ લોકો તો છે નહી જેટલા જૂના લોકો છે જે નો મોટ્રેડ એજ્યુકેટેડ કે છે કોઈ અભણ છે તો એ લોકો દુકાન ખોલીને બેસી જાય છે. પણ હવે દુકાનમાં ધંધો થાય તો ને કેમકે ઓનલાઈન શોપિંગ એ જે ઓફલાઈન શોપ્સ છે એની જગ્યા લઈ લીધી છે.
તો લોકો હવે ઓફલાઈન શોપિંગ કરવા જાય જ નહી.
હા ને ઘણીવાર ઓનલાઈન શોપિંગમાં કેવું કે ફ્રોડ નવું પણ આપણને ફ્રોડ પણ થતું હોય છે આપણી સાથે
હા આવા કેસીસ તો થયા છે માંનવી એક ફ્રેન્ડ હતી એના સાથે આવું જ કઈક થયું હતું. કે એને ઓનલાઈન કોઈ વેબસાઈટમાંથી શોપિંગ કરીને ઓર્ડર કરી દીધું હતું પ્રીપે બી કરી દીધું. બટ ઓર્ડર આવ્યો જ નહી અને એના પછી જયારે ડિલિવરી વાળા લોકો નો કોલ આવ તો એ લોકો એવું કીધું કે તમે આટલા રૂપિયા એસ્ટ્રા પે કરી દો અહિયાં ટ્રક નો કોઈ ઈસ્યુ થાય છે એવું કઈ કરીને એસ્ટ્રા પે કરાઈ કરાઈ ને ત્રીસ હજાર જેવું પૈસા લઇ લીધુંને પ્રોડક્ટ આપ્યું જ નહી.
હા તો આ આ કેવું કે તો પછી આપણને એમ થાય કે ઓનલાઈન શોપિંગ કરતા આપણે ઓફલાઈન શોપિંગ કરીએ તો વધારે સારું ઓફલાઈન શોપિંગમાં કેવું કે આપડણે પ્રોડક્ટને ટચ પણ કરી શકીએ. ને આપણે ટ્રાય પણ કરી શકીએ ને આપણી સાઈઝનું હોય. આપણને કમ્ફર્ટેબલ પણ લાગે તો આ એક ઓફલાઈન શોપિંગનો કેવો કે એક એડવાન્ટેજિસ છે.
હા અને એના સિવાય જોવા જઈએ ને તો ઓનલાઈન શોપિંગમાં હજુ એક ડિસએડવાન્ટેજ છે કે તમે કોઈ પણ પ્રોડક્ટ ત્યાં સેલ કરવા જાઓ જેમ કે આપડણે પરચેસ કરીએ જ છે બટ પ્રોડક્ટ સેલિંગ નો બી ઓપ્શન આવે છે એમાં અમુક વેબસાઈટ છે જ્યાં તમે તમારા જૂના કપડા કે જૂના ફર્નિચર્ને સેલ કરી શકો છો. હવે એ લોકો એમાં તો બધું બતાવી દે છે કે સારું છે બધું જ સારું છે અને ટ્રાયલ ઓપ્શન પણ નહી હોય. તમે પૈસા પે કરી દો બધું જ કરી દો પછી તમારા પાસે કોઈ યુઝ પ્રોડક્ટ આવે છે.
હા એમ વાત પણ સાચી છે એ ઘણી વાર એવું થતું હોય છે. કે ઓનલાઈન શોપિંગમાં કોઈ બીજા એ યુઝ કરેલી પ્રોડક્ટ આપણી પાસે આવી જાય છે અને એમાં ઘણા બધા ડિફોલ્ટસ પણ હોય છે તો એને લીધે આપણે કેવું કે છે. ઉતરાઈ પણ જઈએ છે ઘણી વાર અને ઘણી વાર તો કેવું કે આપણે એ પ્રોડક્ટને રિટન ક રિટન પણ કરવી પડે છે.
હમ એ તો ઓનલાઈન શોપિંગમાં પ્રોબ્લેમ કોઈ નથી બટ ખાલી શોપિંગ કરતા વખતે તમે ધ્યાન રાખો તો તમે બચી શકો છો સપોઝ કોઈ બહુ જ સારામાં સારી વેબસાાઈટ્સ હોય કોઈ સારી એપ્લિકેશનસ હોય જે ટ્રસ્ટેડ હોય ગવર્મેન્ટ વેરીફાઈડ હોય જેમ કે બ્લિન્કેટ છે ઇન્સ્ટમાટ ઝેપ્ટો સ્વિગી આવા બધા એપ્લિકેશનસ પરથી તમે કોઈ ઓનલાઈન વસ્તુ પ્રોડક્ટ કે ખાવાની કોઈ વસ્તુ કઈ બી મંગાવ ને તો ઈ જેન્યુન હોય છે.
હા, એ વાત
આવી કોઇ બીજા બધા અન્ટરેસ્ટેડ વેબસાટ થી મંગાવતો તમારી સાથે સ્કેમ થવા ચાન્સ અચછા
હા એ વાત પણ સાચી છે, અને કેવું કે ઓફલાઈન શોપિંગ ક આપણે કોઈપણ પ્રોડક્ટ જો અ ફાઇન્ડ સર્ચ કરતા હોય ને, એ ફ એ વસ્તુ કેવી કે ઓનલાઈન ન હોય તો, આપડે ઓફલાઈન શોપિંગ અમાં એ વસ્તુ આપણને મળી જતી હોય તો, આપણે ત્યાંથી લઈ શકીએ છેએ તો, આ એક એડવાન્ટેજીિસ છે, ઓફલાઈન શોપિંગનો પણ.
હા, બટ ક્વોલિટી નો ફરક તો હોયજ છે, ભલે ને તમે ઓનલાઈન મગાવો કે કઈબી કરીલો. બટ જે ક્વોલિટી તમને ઓફલાઈનમાં મળે છે, જે ગેરેંટી વોરંટી રિપેરિંગ સર્વિસેસ, કસ્ટમર સર્વિસેસ, ઇ બધી જે ફેસિલિટી તમને ઓફલાઈન માં મળે છે ને એ એ ઓનલાઈનમાં તો ના જ મળી શકે, ભલે ને તમે કેટલા બી પૈસા ખર્ચો એના પાછળ.
તમારી પણ, ઓફલાઈનમાં કેવું કે મને એવું થાય કે આપડે એક પ્રોડક્ટ લીધી છે. એક્ઝામ્પલ તરીકે મેં એક શર્ટ લીધો છે, એ શર્ટ મને અગર નથી ગમતો, તો ઓફલાઈન હું એમને પાછો રિટર્ન કરવા જાઉં તો એ રિટર્ન નથી કરતા, એની જગ્યાએ આપણે કઈ બીજી પ્રોડક્ટ લેવી પડે છે. પણ ઓનલાઈનમાં કેવું, કે આપડે એ પ્રોડક્ટ રિટર્ન કરી દઈએ તો આપડા પૈસા આપણને પાછા આવી જાય છે, તો આ એક ઓફલાઈનમાં કેવું કે એક ડિસએડવાન ટેજ છે.
હા આમ ટોપિક તો છે. કારણ કે આ જનરલી થાયજ છે. એમ તો ઓનલાઈનમાં બી થાયજ છે આ વસ્તુ, બટ ઓનલાઈનમાં હાર્ડલી કોઈ ચાર કે પાંચ પસેન્ટ વેબસાઇટસ હોય. જેમાં ઇ ફેસિલિટી અવેલેબલ નહીં હોય, અને એમાં બી એ લોકો લખી ને નીચે ડિસ્ક્રિપ્શન આપે. કે આ પ્રોડક્ટ રિપ્લેસ કે રિટર્ન નહી થશે. ડિફેક્ટ હશે તો જ થશે, બાકી નહી, બટ ઇ લોકો બતાવી દે છે. પણ ઓફલાઈન શોપ્સમાં તો નહી થાય આ વસ્તુ.
હા, એ વાત પણ છે, ને ઓફલાઈનમાં કેવું કે, આપડે દુકાન અ જે અ કેવું કે, જેમનું જે નાની દુકાન હોઈએ છે, એમાં થી આપડે ખરીદી કરીએ ઓફલાઈનમાં, તો જે અ શોપકીપર છે, એમને પણ કેવું કે સારું એવી ક ઇન્કમ થઈ જાય, અગર આપણે ઓફલાઈન શોપિંગ કરીએ તો.
એ લોકોની ઈન્કમ બી સારી થઈ જશે, ઘરનો ખર્ચો બી નીકળી જશે, કેમકે જનરલી. ઓફલાઈન શોપિંગમાં જે લોકો દુકાન ખોલીને બેઠા હોયને, એ લોકો મિડલ ક્લાસ વાળા હોય લોક ઘરોના ઉપર કેટલી બધી રેસ્પોન્સિબિલિટીસ હોય છે. ઈ લોકોને ઈ શોપ ચલાવા સિવાય બી જી કોઈ વસ્તુ આવડતી જ નથી. તો ઓનલાઈન શોપિંગ સારું છે, બટ
બીજા લોકોનું પેટ મારીને આ ઈ લોકો કમાય છે, એટલે ઇ રીતે જોવા જઈએ તો ખરાબ વસ્તુ. કેવાય.
હા એ વાત પણ છે, અને કેવું કે ઓનલાઈન શોપિંગમાં આપણે બાર ગેનિંગ નથી કરી શકતા પણ ઓફલાઈન શોપિંગમાં આપણે દુ દુકાનમાં જઈને બાર્ગેનિંગ કરી શકીએ છીએ તો આ એક પ્લસ પોઈન્ટ છે, ઓફલાઈન શોપ. પિગનો
હા એવી છે કઈ નહી
કેવું કે હા એમ જોવા જઈએ તો બ અને પોતપોતાની જગ્યાએ સારા છે, એમ કે ઘણી વાર આપણે ઓનલાઈન શોપિંગ કરવી હોય. તો ઓનલાઈન પણ કરી શકીએ અનેને ઓફલાઈન શોપિંગ કરવી હોઈએ. તો ઓફલાઈન શોપિંગ પણ આપણે કરી શકીએ છીએ.
હા એ હવે ડિપેન્ડ કરે છે, તમે ક્યાં રહો છો? શું મંગાવો છો? અને કેવી જગ્યા થી કયા પ્રાઇસમાં મંગાવ છો એના ઉપર છે, બાકી બંને જ વસ્તુ સારી જ છે.
હા તો આજના ટોપિક ઉપર તમારી પાસેથી મને ઘણી બધું જાણવાનું મળ્યું તો આપણે આવા ઘણા નવા ટોપિક સાથે ફરી એકવાર મળીશું. હા ઓકે હા બાય